. હલો.
. કેમ છો, મજા ને? હમણાં તો સમર ફેસ્ટિવલ મનાવી રહ્યા છે જેમ કે ઉનાળા ઉનાળા ચાલી રહ્યો અમે બધી જાત જાત રાઈટને એવું કરી રહ્યા છે આ કેરીની સિઝન એવી છે એટલે અમે કેરીને એવ વેચીને અને સારો ભાવ લે રહ્યા છે
બરાબર કારણ કે હમણાં તો સમરમાં તો તમે જાણો જ છો કે ગરમી પણ ખૂબ વધી રહી છે અને હમણા તો આ સિઝન કેરીનો રસ ખાવાની થોડીક મજા આવે છે અને આવા સમય સીઝન સિઝન પ્રમાણે તહેવારો પણ વધી રહ્યા છે અને હવે પતશે ને પછી હવે થોડું ઘણ પછી ગણ ગણપતિનો તહેવાર આવશે અને એના પછી નવરાત્રિ એના પછી દિવાળી અને મને પણ ગણપતિનો તહેવાર ખૂબ ગમે છે અને ગણપતિના આગલા જ તમે જાણો છો ગણપતિ આવવા આપણને ખબર પડી જ જાય છે અને ગણપતિમાં ઘણા બધા લોકો માને પણ છે અને મારા ઘરના લોકો ખૂબ માને છે કારણ કે ગણપતિ એવો તહેવાર છે ધાર્મિક તહેવાર છે તેમાં બધા લોકો ગણપતિ દાદાને ખૂબ માને છે અને એ તહેવારમાં બધા લોકો આનંદ ઉલ્લાસ થઈને એને એન્જોય કરે છે અને એમને પણ ખૂબ માને છે દસ દિવસ અને આપણે તો આગલા દિવસે વર્ષ જ માન છીએ પરંતુ એ દસ દિવસ એમના માટે ખૂબ સારું છે અને બધા લોકો ગણપતિ સારી રીતે એન્જોય કરે છે શું તમે ગણપતિ જે તહેવાર આવે છે ગણપતિ દાદાનો તમે કરતા હશો ને તમારા ગામના લોકો બધા એન્જોય કરતા હશો ને
હા અમારા ગામના આ બધાા બધા જ જણા મળીને ગણપતિ બેહાડે છે અને તેનું ભવ્ય સ્વાગત કરે છે નવ દિવસ આ પછી અમે ફેસ્ટ પહી અમે છેલ્લા દુબાડવા જઈએ છીએ ત્યાંથી તહેવાર જેવો ચાલુ થાય તો છેલ્લે દુબાડે ત્યાં સુધી અમે ખુબ જ એન્જોય કરીએ છીએ એન્જોય કરીએ છીએ અને ફટાકડા ફોડીએ નાચીએ કૂદીએ જેથી અમને ખૂબ આનંદ થાય છે અને અને અમારે ખુશી નો પ્રમાણ ખુબ જ વધી જાય છે
હા એ તો છે જ કારણ કે આપણે જે આપણે તો તહેવારો પણ આપણે સીઝન સીઝન પ્રમાણે આવ્યા કરે છ છે અને તે સિઝનમાં આપણે તહેવારો એન્જોય કરીએ તો આપણા માટે ખુબ સારો અને આપણને ખુબ મજા આવે છે અને એ તહેવારમાં તમે જાણો છો કે દસ દિવસ હું તો જે જોબ પર કામ કરું છું ત્યાં દસ દિવસ રજા જ મૂકી દઉં છું એમ કારણ કે ગણપતિ દાનાની હું સેવા કરું છું દસ દિવસ અને ખૂબ મજા કરું છું અને રાત્રે પણ એવો ગરબાનો એટલે ગરબાનોો પ્રોગ્રામ હો છે કે પછી ભજન મંડળીનોો પ્રોગ્રામ રાખીએ છીએ અને એ દસ દિવસ મારા માટે ખૂબ ગોલ્ડન ડેેશ તરીકે માનું છું કારણ કે મનેણ દ ખુબ ગમે છે શું તમે આવું કઈ કરો છો દસ દિવસ તમે રજા પાડો છો કે પછી તમે જાઓ છો જોબ પર
ની હવે અમે દસ દિવસ રજા જ મૂકી દઈએ છેએ કેમ કે અ અમને અમને વધારે ગણપતિ બાપ્પા ખુબ જ ગમે છે અમે અમને અમને તે તહેવાર બહુ ગમે છે જેના લીધે અમે દસ દિવસ ની રજા જ મૂકી દયે છે તમે દિવાળી ને એવું મનાવતા હસો ને
હા વરી દિવાળી તો મને તો બહુ ગમે છે કારણ કે દિવાળી એટલો એવો તહેવાર છે કે એકદમ આનંદ ઉલ્લાસનો અને દિવાળીમાં તો મને તો ફટાકડા ફોડવાની ખૂબ મજા આવે છે અને અમારા ગામના લોકો પણ ખૂબ માને છે દિવાળીમાં અને દિવાળી આવવાની હોય તો અમારા ગામમાં પેલાં પડી જાય આ દસ દિવસ પહેલા દિવાળી આવવાની છે કારણ કે એટલો માહોલ એવો સારો થઈ જાય છે અને બધા એટલા બધા દસ દિવસ પહેલાં જ ફટાકડા ફોડે છે અને ખૂબ અમારા ગામમાં અવાજ આવી જાય છે કે દિવાળી આવવાની છે એમ અને દિવાળીમાં તમે જાણો જ છો કે દિવાળીમાં તો બધા લોકો નવા નવા કપડાં પહેરે છે અને બધા ઘણા બધા ઘરમાં શોપિંગ કરે છે ઇલેક્ટ્રોનિકસ આઈટમોની કોઈ ગાડી લે છે કોઈ પણ પ્રકારનું ફ્રીજ લે છે ટી વી લે છે એ સી લે છે અને દિવાળ પર તમે જાણો છો કે ઘણા બધી ઓફરો પણ મળી રહે છે અને જે બધી વસ્તુ પર અમુક તો ફ્રી પણ મળી રહે છે એટલે આ બધું ઓફર આવ્યા કરે છે અને દિવાળીમાં તમે જાણો જ છો કે બધા લોકોને ઘરે પણ તમને જોવા મળતો લાાઈટિંગ હોય છે ઝબકિયાંઓ સંણગારવામાં આવે છે તે ઘર અલગ જ દેખાય છે એમ કારણ કે દિવાળી એવો પ્રકારનો તહેવાર છે કે તે બધા લોકો માટે ખુબ સારો અને આનંદ ઉલ્લાસ નો હોય છે અને એમાં તો મને એટલું બધ ખબર નથી દિવાળી કેમ મનાવામાં આવે છે જેમ કે તમે રામ ભગવાન અયોધ્યામાં કરેલું વનવાસ થી પરંતુ મને એટલી બધ ડિટેલમાં ખબર નથી પરંતુ દિવાળીમાં તો હું બહુજય કરું છું અને અમારા જે પરિવાર છે પરિવાર પણ બહુ ફટાકડા ફોડે છે અને મને તો ફટાકડા ફોડવાનો બહ શોખ છે અને હું ઘણા બધા સ્ટોકના મોટા પ્રમાણમાં લઈ આવ છું ફટાકડા અને દિવાળીના પાંચ છ દિવસ આમ ફોડ્યા કરું છું અને તમે જાણો છો કે દિવાળીના આગલા દિવસે એવું સાલમૂં બારખ હોય છે અને ત્યારે બધા લોકો એકબીજાને ઘરે જાય છે અને સાલમું બારખ કરે છે અને આપણે વૃદ્ધ લોકોને પગે પડીએ છીએ અને એ લોકો આપણને પૈસા પણ આપે છે એટલે કે જે એ લોકો પૈસા લેવાની જે કઈ મજા છે તે અલગ જ છે એમ કાર કે જે આપણને વડીલો પૈસા આપે છે તેનો આપણેે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને આપણા માટે આપણું જીવનમાં કોઈ સારું એવું થાય એ માટે આપણને પૈસા આપે છે શું તમે તમારા તમે શું કેવી રીતે એન્જય કરો છો દિવાળીનું
અમે દિવાળી ના એન્જોય ખુબ સારી રીતના કરીએ છે તમે કીધું તેમ અમે મહિના પેલા ફટાકડા ન સ્ટોક સ્ટોલ થી ફટાકડા લઈ આવે છે પછી અમે દરરોજ ના રાતના બધા મળીને અમે ફટાકડા ફોડીએ છીએ મહિના પેલા મીઠાઈ ન ઓર્ડર નેવ અપાઈ જાય તેથી અમે સગા સંબંધી ત્યાં જાય અને અમે પગે પડીએ પછી તમે કીધું તે લોકો આશીર્વાદ રૂપે પૈસા આપે અને પછી અમને એ ખુબ સારું લાગે છે અને તે ખુબ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પણ હગાવા રાતા જઓ અને એ તેથી રિશતો સારો રહે અને દિવાળીનો તહેવાર એ તમે કેવી રીતે રામજી અયોધ્યા આવેલા ત્યારે દિવાળીનો તહેવાર સારું થયેલું અને તે ખૂબ સારું કેહેવાય છે. અને દિવાળી તહેવારના લીધે આપણને ખુશીઓ ખુબ જ વધી ગ્યા છે.
હા એ તો છે જ. કારણ કે ત રામજી વનવાસ વનવાસ કરીને આવેલા અયોધ્યા, જેથી કરીને તે વ્યવહાર હમને ઉજવવામાં આવ્યો. એટલે કે મને પણ મારા કોઈ બીજા ફ્રેન્ડે એવું કીધેલું હતું, કે આવી રીતે એવું બધું દિવાળીન તહેવાર ઉજવવામાં આવે છે. આવી બધી ધાર્મિક જે પણ પ્રથા હતી તેઓ માનવામાં આવી હતી. અને રામ ભગવાન પણ ખૂબ મહાન અને એકદમ આપણા માટે પણ ખૂબ સારા એવા ભગવાન છે. અને બધા લોકો રામ ભગવાનને પણ ખૂબ માને છે અને હું પણ તો ખૂબ માનો છું રામ છે સીતા છે. એ લોકો બંને એલા એટલા બધા સારા અને એટલા બધા ભગવાન એટલા આપણને પણ એટલી બધી જે આપણને જે પણ આપણે માંગણી કરી તો આપણને બી એટલે કે પૂરી કરતા છે. ભગવાન રામ તો એ જ વિચારે છે કે બધાનું સારું વિચારે છે. અને અમારા જે પરિવારો છે તે પણ ખૂબ માને છે રામ ભગવાનમાં. અને અયોધ્યા પણ મને જવાની ઈચ્છા છે, અને ત્યાં હું જઈશ જ. કારણ કે અયોધ્યામાં એટલી બધું હમણાં તો નવું નવું બની રહ્યું છે, કારણ કે તેના કારણે બધા ધાર્મિક સ્થળો પણ એટલા પ્રસિદ્ધ થઈ ગયા છે. અને હમણાં પણ બધું નવું નવું બની રહ્યું છે ત્યાં અને હમણા તો તમે કીધું કે ત્યાં પણ ઘણા બધા પ્રકારના તહેવાર ઉજવવામાં આવે છે. અનેથી દિવાળીમાંથી અયોધ્યા તો કંઈ અલગ જ લાગે છે એમ. એટલે કે એકદમ સજાવટ અલગ હોયને ત્યાં જવામાં આપણે ત્યાં દિવાળીના સમયમાં જાય તો આપણને ખૂબ મજા આવે છે અને અ દ્રશ્ય એટલે એકદમ દ્રશ્યમય જોવાનું બની જાય છે. હવે એ જ છે, કારણ કે તહેવારો તો આવ્યાજ કરે છે. અને તહેવારો પછી હવે દિવાળી પછી તો આપણે નવરાત્રી એવું જોવા મળે છે. નવરાત્રીમાં પણ નવ દિવસ નવ દિવસ ગરબા રમવા હું જાઉં છું. અને મારા જે ગામ છે ગામમાં પણ રમે છે, અને અમારા ગામના આજુબાજુમાં જે શહેરો છે ત્યાં પણ રમવાની ખુબ મજા આવે છે છે. અને અમારા જે ગામડા નજીક જેવું છે ત્યાં પણ ત્યાં પણ રમવાની બહુ મજા આવે છે. અને હું બધા ફ્રેન્ડ લોકો સાથે જાઉં છું અને મોડે રાત્રે સુધી મતલબ એક બે વાગી જાય છે, કારણ કે ત્યાં પણ એક બે વાગ્યા સુધી ગરબા રમે છે. અને ત્યાં ગરબા રમવાની ખુબ મજા આવે છે. કારણ કે નવરાત્રીને નવ દિવસ તો એ માતાજીના જ છે. અને માતાજી બધા આપણા બધા બધા લોકો માટે સારું કરે ને એ માટે જ એમને ઉજવવામાં આવે છે. અને માતાજી બધા પર પ્રસન્ન થઈ જાય છે. શું તમે નવરાત્રીમાં નવ દિવસ ગરબા રમવા જાઓ છો?
હા હું પણ નવ દિવસ ગરબા રમાવા જાઉં છું. તેથી ખુબ સારું લાગે છે, તહેવાર મનાવાનું અમને ખૂબ ગમે છે. અ માતાજીના અ ગરબા રમવાની ખૂબ જ મજા આવે છે. રાતના અ ફ્રેન્ડ જોડે જઈને અને તહેવાર મનાવીને અમને ખુબ આનંદ મળે છે. કેમકે આટલા દિવસ થાકીને અને આપણને આવીએ જ ત્યારે આપણને ખૂબ સારું લાગે છે કે આપણે તહેવાર મનાવીએ છીએ, આપણને ખુશીઓ વધી જાય છે.
હા, એ તો છે જ, કારણ કે તહેવાર મનાવવો ખૂબ જરૂરી છે. કારણ કે તહેવાર જ આપણે ન મનાવીએ તો પછી આપણા જીવનમાં શું હોવું જોઈએ. એટલે કે આપણે એટલું બધું બી જોબ પર કે પછી કામમાં એટલું બધું ધ્યાન ના રાખવું કે આપણે આવા બધા તહેવાર ભૂલી જવું. અને તહેવારોમાં પણ આપણે જોબ ઉપર જઈએ. તો તહેવારોમાં જો આપણને રજા નથી મલતી તો ભાઈ કામ જ શું? કારણ કે આપણે પરિવારને પર થોડો ઘણો ટાઈમ આપવો જરૂરી જ છે. ને આવા ધાર્મિક તહેવારો આવે છે, અન્ય પ્રકારના કોઈ પણ તહેવારો આવે છે તે આપણા માટે મનાવવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જો ન મનાવશું તહેવારો પછી કોણ એને પરિવારને પણ આપણે ટાઈમ નાશું પરિવાર બી આપણું એટલે કે આપણને દોશ આપશે કે હવે આ રજાના દિવસે પણ આ જોબ પર જાય છે. પોતાના પરિવાર ના વિચારે એટલે એ લોકોને એવું ન થવું જોઈએ કે આ એમના છોકરો કે એમના માટે આટલો ટાઈમ પણ ના કાઢે અને એવી જોબ શોધવી કે આ આપણને આવી રજા મળી ગઈ આપણે પણ એટલે કંપનીમાં દબાવીને ન હોવું જોઈએ કે આપણે આ આટલી પછી તહેવાર આવે છે તેમાં આપણે રજા ની મળે એમ એટલે કે આ તહેવારો દિવસે રજા તો આપવી ખૂબ જરૂરી જ છે ને તહેવાર મનાવવા જઈએ, જોબ પર તો હવે જવાનું જ છે અને તે કામ તો કરવાનું જ છે. એટલે એટલું બધું સ્ટ્રેસ પણ ન લેવો જેમ ને આવા તહેવારોમાં આવે છે તો આવું બધું જે ટ્રેન માં આનુ રથી આનુ રથી તહેવારો મનાવો જોઈએ અને આપણ સ્ટ્રેસ દૂર થાય છે એમ એટલે તહેવારો મનાવવો ખૂબ જરૂરી છે. કારણ કે તહેવાર જ ન બનાવવો તો પછી આપણા બધે કામ કરીએ છીએ તેમાં મન લા છેને આપણને કોઈ માથાનો દુખાવો થઈ જાય છેને એ કામમાં એટલું બધું ઇન્ટરેસ્ટ લાગી જાય છે. જે આપણે ઘરનું પણ વિચારતા નથી એટલે કે આપ તહેવારો મનાવો ખુબ જરૂરી છે. સારું મળે કેાઈ આપડે કો તહેવાર આવતો છે જેમકે દિવાળી ત્યારે આપણે રૂબરૂ મળી અને ઘણી બધી વાતચીત કરીશું.
હા.